હલો.
હા જી બોલો.
હા આજે આપણે અ બેંકની વિગતો વિશે વાત કરશું. મારે એ ટી એમની અ ગ્રીન પિન એક્ટવેટ કરવી છે તો તમને એના માટે માહિતી છે. કેવી રીતે કરી શકાય.
મારું.
તમે મને માહિતી આપશો કે કેવી રીતે મારે એ ટી એમ કાર્ડ યુઝ કરવાનું.
હા એમાં કેવી રીતનું હોય જયારે આપણે નવો અકાઉન્ટ ઓપન કરીએ તો આપણને જે કાર્ડ આવે એમાં જૂની જે પદ્ધતિ હતી. એમાં તમને સાથે પિનનું પણ એક બ્લેક કલરનું પેપર આવતું. જેમાં તમારે એને સ્ક્રેચ કરવાનું અને તમારે એ અપડેટ કરી લેવાનું. પણ એ વસ્તુમાં ચોરી થવાના ચાન્સીસ આપણા પિન બીજા કોઈ યુઝ કરી શકેએ એવી બધી તકલીફો બહુ થતી એનથી વધારે બા એટલે હવે એ લોકાએ શું ક્યું છે કે ઈ બંધ કરીને એ લોકોએ એમ ક્યું છે કે તમારો જે મોબાઈલ નંબર છે. અને અકાઉન્ટ નંબર છે. તમે કોઈ પણ નજીકના તમારા જે બેંક ના એ ટી એમ હોય એમાં તમે જાઓ તો એમાં એ તમને પાહો ઓપ્શન આપે ગ્રીમ કે ગ્રીન પીનમાં એવી રીતનું હોય કે તમે
આ તો ગવર્મેન્ટ એ બહુસ સારી રીતે કર્યું છે કેમ કે પેલા જે બ્લેક કલર નું પેપર આવતું એ મિસ પ્લેસ થવાનું બી અ ચાન્સેસ રહેતા હતા.
હાય હવે આ રીતે એ લોકોએ નવું કર્યું છે તો એમાં કેવી રીતે થાય કે તમે તમારું સ્કીન જે છે એ જનરેટ કરવા માટે
હ
તમારે બેંકના જે પણ એટીએમ હોય એ જ બેંકનું એટીએમ હોવું જોઈએ બીજી બેંક ના એ ટી એમ ને યુઝ ન કરી શકો ફર્સ્ટ ટાઈમ માટે એના પછી સેકન્ડ ટાઈમથી તમે કોઈ પણ એટીએમ માંથી પૈસા વિડ્રો કરો ને એ જે પણ પ્રો થી ઝડપી તમે ફોલો કરી શકો. પણ જયારે એ પિન ગ્રીન પિન જનરેટ કરવાની હોય એ ટાઈમે તમારે ફર્સ્ટ આ જે હોય એનાથી જ તમે એને યુઝ એના માટે તમારી પાસે તમારું ઈ ટાઈમે એ જયારે તમે એ ટી એમમાં જાઓ એ ટાઈમે તમારી સાથે તમારું બેંક ડિટેલ્સ અકાઉંન્ટ નંબર હોવો જોઈએ મોબાઈલ નંબર જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોય ઈ અને એની સાથે સાથે તમારે અ તમારો મોબાઈલ તમારી પાસે હોવો કે તમને એ ટાઈમે એ લોકો એક ઓ ટી પી મોકલાવે છે જેનાથી તમે તમારું અ અકાઉન્ટ એક્ટિવેટ કરી શકો છો તમે એ ટી એમ કાર્ડ જે છે એ એક્ટિવેટ કરી શકો.
અચ્છા તો એ શું કેનેડા બેંક જે એપ હોય છે એનાથી બી તમે કરી શકી છી
હા ઈ પણ એક નવી સિસ્ટમ શરૂુ થઈ છે પણ આ થોડુંક વધારે ઈઝી વે છે કે તમે એટીએમમાં જઈને તમે ડાયરેક્ટ કરી લ્યો એ સૌથી બેસ્ટ અને ઇઝી વે છે કે એમાં તમારે કંઈ મિસ્ટેક થવાના ચાન્સ થાય
અ તો અ આજ
સૌથી બેસ્ટ ઓપ્શન છે હા જ
તો જે પિન જો એ એ બેંક નું એટીએમ હોય તો એની ઉપરથી તમે પિન જનરેટ કરી અને તમે સારી રીતે કરી શકો છો એ સારી વસ્તુ ગવર્મેન્ટ કરી છે અને બેંક તરફથી આરબીઆઈ તરફથી બી સારું એક પ્રયાસ થયો છે એ બહુ સારું છે હવે તમે અઅ મને આ એપ દ્વારા કઈ રીતે પિન જનરેટ થઈ શકે એ જણાવશો અને એપનો કેવી રીતે યુઝ કરી શકીએ આપ એ જણાવો
એપમાં પણ એવી રીતની સિસ્ટમ હોય છે કે હવે શું કર્યું છે લોકોં કે લોકો જે વારે વારે બેંકમાં જતાંને ગરદી ને બધું થતું તો નાની નાની વસ્તુઓમાં જેમાં તમે ઘ ઘર બેઠા તમે તમારું અકાઉન્ટ ઓપરેટ કરી શકો એવી સિસ્ટમ લોકો એ ક્યરી છે એપ ની તો એપ નું ઈ રીતનું છે આમાં કે બધી જ બેંકની વસ્તુઓ તમે તમારા મોબાઈલથી ઘર બેઠા જ કરી શકો છો જેના માટે તમારે બેંકમાં જવાનું કે કાંઈ જરૂર પડે નહીં મારે એ
એ તો બહુ સારું કેવાય પેલા બેંકમાં પેલા બેંક માં જવા માટે થઈને આપડે લાઈન માં બી ઊભું રહેવું પડતું હતું અને અ એક પૈસા ચેક દ્વારા બી આપણને નીકાલવું હતું તો એનામાં બી મુશ્કેલી પડતી હતી આ ગવર્મેન્ટ બહ સારું માહિત ત અમને આપી છે તમે વધુ તો એના વિશે અમને જણાવ
હા તમે જણાવું છો કે એમાં એવી રીતનું છે કે આ જેમ તમને કીધું મોબાઈલ નંબરને પિનને એવી રીતે એ સેમ વસ્તુ તમે જેમ તમારા મોબાઈલને રજિસ્ટર કરો એટલે તમને એ લોકો એટીએમ પિનને એ આપે ઈ પિનના બેસિસ ઉપર તમારે તમારા મોબાઈલમાં તમારી એપ ડાઉનલોડ કરવાની હોય કેનેરા બેન્કિંગ કંઈક સીઆઈ કરીને એપ છે એ તમારે ડાઉનલોડ કરવાની રહેશે એ તમે ડાઉનલોડ કરીલ્યો એટલે તમને એ લોકો જે પ્રોસીજર હોય અકાઉન્ટ ઓપન તલબ આ કરવાનું એમાં એક એમપિન કરીને એ લોકો માંગે આપની વાત
હ
એ એમપિન આપણે પોતે જ જનરેટ કરવાની હોય તો પહેલા તમારી પાસે એ તમારા ઓટીપી મોકલાવે તમને એ કન્ફર્મ કરવા માટે કે તમે પોતે જ છો કે તમારી જગ્યાએ કોઈ બીજું તો નથી કરી રહ્યું ને અને તમારો જે રજિસ્ટર્ડ મોબાઈલ છે એ તમારી પાસે એ ટાઈમે પણ હોવો જોઈએ કે કે તમે જે નંબર મોબાઈલ નો એમાં આપ્યો હોય એજ નંબરને એ લોકા એક્ટિવેટ કરવાથીઈ બીજા કોઈ પણ મોબાઈલ ને કે બીજા કોઈ નંબર ને એક્ટિવેટ કરવા દઈએ
એ તો બહુ સારું કેવાય કે આવી રીતની સારી વસ્તુ આપેલી છે અને તમે અ આ અલગ અલગ બેંકની બધી અલગ અલગ એપો બી ગવર્મેન્ટે એ કર્યું છે જેથી તમારું કામ હવે બહુ સરળ થઈ ગયું છે. પહેલાના ટાઈમમાં બેંકમાં જવાનું સ્લીપ ભરવાની. પછી જે ઓફિસરો હોય એને મળવાનું તો બહુ સમય માંગી લેતું હતું. હવે આ જે સફળતા બેંકે આપણને આપી છે એ બહુ સારી કરતા છે કે તમે ઘરેથી જ બધું ઓપરેટ કરી શકો છો કોઈ બી સ્તરે થી બી ઓપરેટ કરી શકો એ બહુ સારું છે. તમે અ એના બેંક ના અલગ અલગ કાર્ય વિશે મને જણાવ શો.
એટલે આમાં એવી રીતનું છે કે તમે જ્યારે આ ડાઉનલોડ કરો એપ તમારી તો એમાં અમને એ લોકા સૌથી પહેલા તો તમારું હવે હવે તો મોબાઈલમાં ફિંગર પ્રિન્ટ આવી ગયા છે. એ લોકો ફિંગર પ્રિન્ટ નો ઓપ્શન આપે છે કે તમે ફિંગર પ્રિન્ટ થી ઓપન કરી શકો એટલે તમારે હર વખતે પાસવર્ડ નાખવાની જરૂર નહીં. જે આજુબાજુના કોઈ તમાર જોઈ લઈએ કે આ પાસવર્ડ છે તો ઈ શાયદ તેનો મિસયુઝ કરી શકે. તો એવું ઓપ્શન આ લોકોએ આપ્યું કે તમે ફિંગર પ્રિન્ટથી કરી હવે આમાં થી તમે જ્યારે ઓપન કરશો ત્યારે આમાં તમારે કોઈને પૈસા મોકલવા હોય કોઈનાથી પૈસા રિસીવ કરવા હોય તમારા કોન કોન તમારા બેનિફિટ્સ છે જેને તમે વારે વારે પૈસા મોકલાવો હોય તો તમે એને એઝ અ બેનિફિશયરી એડ કરી શકો પછી આમાં એક સરસ છે ઈ પાસબુક નો ઓપ્શન આપ્યો છે તમે છેલ્લા દસ દિવસ ના ટ્રાન્ઝેક્શન છેલ્લા એક મહિનાના ટ્રાન્ઝેક્શન એ તો તમે કેટલા ટાઈમ નું તમને જોતું હોય એટલા ટાઈમ ના તમે એમાં ડેટ નાખો તો તમને એટલા ટાઈમ ન તમ તમા ટ્રાન્ઝેક્શન છે એમાં જોવા મળે એટલે તમારે બેંકની પાસબુક અપડેટ કરાવવાની કે જવાની બેંકમાં એની પણ જરૂર તમને પડે નહીં. તમે અહીં મોબાઈલ થી જ તમને પૂરી તમારી ડિટેલ્સ મળી જાય. હવે એ લોકોએ આમાં બીજા ઓપ્શન એડ કર્યા છે કે તમે બિલ પેમેન્ટ કરી શકો. તમે મોબાઈલ તમારો રિચાર્જ કરી શકો. તમારું ટીવી નું રિચાર્જ તમે આમાંથી કરી શકો એની સાથે સાથે તમે આમાં લોન લેવી હોય તમારે ફિક્સ ડિપોઝિટ મૂકવા હોય ઘર બેઠા જ તમે આ બધી જ વસ્તુ આનાથી કરી શકો છો તમારે એના માટે ક્યાંય બેંકમાં જવાની જરૂર નથી બધું જ તમારે થી બધી જ આ વસ્તુ તમારી થઈ શકે શાયદ તમને બીજી ડિફિકલ્ટી કે કોઈ જાતને પ્રોબ્લેમ આવે નહીં. પાસવર્ડને ઓટીપી નાખીને જ તમે તમારું આખો બેંકનો અકાઉન્ટ તમે અહીંયાથી ઓપરેટ કરી શકો તમે કોઈને પણ પૈસા મોકલવા લેવા હોય તો તમે ઇઝીલી યુઝ કરી શકો. એમાં તમને કોઈ જાતની કઈ તકલીફ કે આવતું નથી આમાં. કરવામાં અને બહુ જ સરળ ભાષા ભાષામાં હોય છે તમે એને ઇંગ્લિશમાં ચાહો તો ઇંગ્લિશમાં હિન્દીમાં એવી રીતે અલગ અલગ ભાષાઓમાં તમે એને કરી શકો છો. ડીટેલ્સ તો આમાં ડિટેલ્સ તો આમાં ઘણી બધી આપેલી છે.
અચ્છા તમે મને ડિટેલ્સ જણાવો.
હા એમાં તો ઘણું બધું છે કે તમારે મતલબ એમાં ઓલા ફિક્સ ડિપોઝિટ છે રિકરિંગ ડિપોઝિટ છે જીએસટી પે કરવું છે કે ડીમેટ એકાઉન્ટ ઓપન કરવું છે જે પણ મ્યુ્યુલ ફંડમાં ઇન્વેસ્ટ કરવું છે આ તે બધા શું જ વિગતો આના ટિકિટ તમારે બુક કરવી હોય અગર રેલવેની કે તો પણ તમે આમાંથી કરી શકો જેમ તમે પેટીએમ ને ગૂગલ પે ને એ બધું જે યુઝ કરો છો એજ રીતે તમે આને તમારું એ રીતે તમે આ કેનેરા બેંક ના એલે પણ તમે યુઝ કરી શકો છો બધી જ વસ્તુ તમે આમાંથી ખરીદી શકો અને એટલુંચ એું કરી શકો બહુ જ સરળ વસ્તુ કરી નાખી જાય લોકોએારે જેથી કે તમારે બેંકમાં પણ જવું ના પડે ઘર બેઠા તમારા બધા જ કામ તમારા પોતાના હાથે જ થઈ જાય તમારે કોઈના એજન્ટ ના કે કોઈના બરો તમારે બેસવું ન પડે આ વસ્તુ
હા અને બેંકમાં ભી જવાનું જરૂર ના પડે ને કોઈ મેનેજરની કે એવી રીતના જે હોય અ લાઈનમાં ઉભવાનું કે મેનેજર પાસે જવાનું કે કોઈ બેંક ના કર્મચારીઓ પાસે બી જવાની જરૂર તમને ના પડે અને તમે તમે ત્યાંથી બી ઓપરેટ કરી શકો છો તમે તમારા અ ઘરેથી બી ઓપરેટ કરી શકો તમે એ સિટી માં નવો તો બીજા સિટીમાં બી જઈને તમે તમારું ઈ જે સિટીમાં હતા એ સિટી ન એકાઉન્ટ તમે ઓપરેટ કરી શકો છો એ બ
તમે દુનિયાના કોઈ પણ કોનામાં ખાલી ઓલામાં ત દુનિયાના કોઈ પણ કોનામા હો ત્યાં અગર તમારી પાસે ઇન્ટરનેટ છે તમારો મોબાઈલ છે તમારી પાસે તો તમે ક્યાંય પણ બેઠા હો તમે ક્યાંથી તમારા અકાઉન્ટને ઓપરેટ કરી શકો સ્ટોક પેમેન્ટ કરાવી શકો ચ મોકલાવી શકો કાર્ડ ચાલુ કરાવી બંધ કરાવી શકો બધી જ વસ્તુ તમે મોબાઈલથી કરી શકો તમારે બેંકમાં જવાની કે આજુબાજુના બેંકમાં પણ તમારે કરવાવાી જરૂર ના પે
ઓ તમે બહુ સરસ મને બેંક વિશે માહિતી આપી તમારો ખુબ ખુબ આભાર
ઓકે થેન્ક યુ